હલો મારો અવાજ આવે છે
હા આવે છે કેમ છો
બસ મજામાં સોસાયટી માં થોડા ઝઘડા ચાલુ હતા ને તો ત્યાં ગઈ જોવા
ઓહો હો હો એટલે તમારે
હા
તમારે સવાર પડે એટલે ત્યાં ચાલુ થઈ જાય એમ
ના ના આજે સન્ડેની મોર્નિંગ ને એટલે બધા કેવું કે ઘરે હોય અને એમાં યંગસ્ટારસ ને બધા ઘેર મળે મળે વાળા હોય અને એમાં જો કોઈક કઈક હળી કરી આવે તો પછી બા ચાર જે બા એટલે કે ને ઝઘડવાનું થઈ જાય એ લોકો ને
હા એટલે પેલી ઊંઘ બગાડે ને એમની
હા કશું હોય ને ખાલી જેવી એક્ટવા પાર્કિંગ કરતી દસ મિનિટ માટે એમાં. તો બે કલાક વિરાબણ કરી.
અરે વા
સર સર મે થયું પછી મારી મમ્મી તો તમને ખબર છે. એમનું યોગદાન તો જરૂરી હોય જ બધી વાતમાં.
હા એ તો છે.
હા મેં કીધું આજે કેશાબેન જોડે. ઊંઘના મહત્ત્વ વિશે ચર્ચા કરી લઉ થોડી.
ઊંઘણી ઊંઘની તો મહત્વ વાત સાચી છે. કરવી જ મારે બી વાત કરવી જ છે હું પણ. એજ કેહેવાની હતી કે ઊંઘ થતી જ નથી પહેલા તો
હા સાચી વાત છે
હા અને સારી ઊંઘ તો એ માત્ર આમ આરામથી નથી પરંતુ સ્વસ શરીર સ્વસ્થ મન અને સફળ જીવનનો આમ મજબૂત પાયો છે.
સાચી વાત છે.
હા જેમ શરીર ને ખોરાકની જરૂર હોય છે એમ મગજ અને, શરીર ને પૂરતી ઊંઘની પણ એટલી જ જરૂર હોય છે.
જેટલું તમે બોડીને કામ કરાવડાવો છો એટલો મર્યાદિત આરામ તો આપવો જ જોઈએ.
હા એ તો સાચી વાત છે. અને આજના આધુનિક યુગમાં લોકો પોતાના કામ અભ્યાસ અને મોબાઈલ. ફોનમાં એટલા અભ્યસ્ત થઈ ગયા છે ને કે તેઓ ઊંઘને મહત્વ આપતા જ નથી ઘણા લોકો એમ માને છે કે ઓછી ઊંઘ લઈને વધુ કામ કરી શકાય છે. પરંતુ હકીકતમાં પૂરતી ઊંઘવીના શરીર અને મગજ બંને પોતાની સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી.
સાચી વાત છે ઊંઘે માત્ર આરામ નથી. શરીર અને મગજની મરામત કરવાની કુદરતી પ્રક્રિયા હોય છે. અને દિવસમાં જો આપણે કામ કરતા હોય જેમ કે ભણવા જતા હોય ઘરનું કામ કર જોબ પર જતા હોય તો આ બધીમાં માનસિક રીતે વધારે પડતી એનર્જી આપણે વપરાતી હોય છે. તો આપડા બધાથી શરીર થાકી જાય તો એને ઊંઘ પણ એટલી જ જરૂરી છે. જેથી કરીને મગજ છે ને રિસેટ થઈ શકે.
હા એ તો સાચી વાત છે. અને ઊંઘે આમ કુદરત ની એવી અનમોલ ભેટ છે ને જે આપણા શરીરને આરામ આપવાની સાથે તેને ફરી કાર્ય કરવા માટે તૈયાર પણ કરતું હોય છે જયારે આપડે ઊંઘીય છીએ ત્યારે શરીરના કોષોનું સમારકામ થાય છે. મગજ આખા દિવસની માહિતી. ગોઠવે છે અને નવી શક્તિ નો આમ સંચાર થાય છે. એટલે ઊંઘ સમયનું બગાડ નહીં પરંતુ આવતીકાલની સફળતા માટેનું રોકાણ છે.
હાચી વાત છે અને હું તો કોણ લોકો એ એમના જીવનમાં છ થી આઠ કલાક ને હું તો લેવી જ જોઈએ ગમે તેમ કરીને. કારણ કે વધારે કામ કરીએ અને ઓછી ઊંઘ લઈએ એવું લોકોનું માનવું હોય છે બટ આ માનવું તદ્દન ખોટું. તમે છ થી આઠ કલાકની ઊંઘ લેશો? તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારો સ્વભાવ તમારું મૂડ બધું જ સારું રહેશે.
હા એ તો સાચી વાત છે. અને વિદ્યાર્થીના જીવનમાં પણ ઊંઘનું ઘણું મહત્ત્વ હોય પરીક્ષા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ આમ આખી રાત જાગીને અભ્યાસ કરે છે. તેમને લાગે છે કે વધુ કલાકો સુધી વાંચવાથી વધુ ગુણ આવશે પરંતુ જો મગજને આમ પૂરતો આરામ જ નહીં મળે તો યાદશક્તિ એકાગ્રતા અને વિચારવાની શક્તિ પણ ઘટી જાય છે. અને સારી ઊંઘ લેનાર વિદ્યાર્થી વધુ ઝડપથી શીખે છે. અને શીખેલી વાતો લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. પણ જો વિદ્યાર્થી જો નિયમિત અભ્યાસ કરે સવારે ઉઠીને કે જાગીને તો એ સારા ગુણ મેળવી શકે છે ખાલી એક જ રાતમાં સારા ગુણ આવી નહી શકતા એમના
અછા અછા અછા
હા
પહેલા આપણે એવું કરતા હતા કે એક્ઝામ ટાઈમમાં આઠે આઠ દિવસમાં અમર્યાદિત ઊંઘ લેતા હતા
અને પછી તો આપ આપડે એ બીમાર પડીએ આપણને માથું ઘુમેરાખે ચક્કર આવે વોમિટિંગ જેવું થતું હતુ.
હા અને પૂરતી ઊંઘ ન લેવાથી શરીર પણ આમ ઘણી નકારાત્મક અસરો થતી જોવા મળે છે જેમ કે થાક લાગી જાય છે ચીડચીડયા પણ થઈ જાય છે મા થાનો દુખાવો થઈ જાય છે ધ્યાન આપડું એક જગ્યા એમ કામ કરવા બેઠા હોઈએ તો એમ કેન્દ્રિત નહી થતું કામમાં મન નથી લાગતું હોતું આપણું અને આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એમાં પણ થોડો ઘટાડો થવા લાગે છે આવી સમસ્યાઓ આમ ઉભી થઈ જાય છે ઊંઘ આપડે સરખી ના લઈએને તો અને પછી જો લાંબા સમય સુધી ઊંઘની અછત રહે તો હાર્ટને લઈને પછી ડાયાબિટીસ અને માનસિક તણાવ જેવી પણ ગંભીર સમસ્યાઓનું જોખમ વધી જતું હોય છે.
સાચીવાત છે અને પૂરતી ઊંઘથી અત્યારે આપણે જુઓ ને કે મોબાઈલ ફોન ટીવી વિડીયો ગેમ્સ સોશિયલ મીડિયા બો વાપરતા હોય છે‌. અને રીલ્સ સ્ક્રોલ કરવા બેશેને તો એનો કલાકો સુધી અંત નહીં આવતો એટલે એની ઊંઘ અધૂરી રહે છે. અને પૂરતી ઊંઘ ન લઈએ ને તો આપણી ઇમ્યુન સિસ્ટમ અને એ ઓછું થઈ જાય એટલે આપડણે વારમવાર બીમાર પડીએ અને એના લીધે ગંભીર બીમારીઓ પણ થાય હૃદય રોગ ડાયાબિટીસ જલ્દી આવી જાય તણાવ ડિપ્રેશન આવી બધી બીમારીઓ પણ જલ્દીથી થઈ જતી હોય છે. અને ગુજરાતીમાં એક કહેવા છે કે વહેલા સુવો વહેલા ઉઠો સ્વસ્થ સમૃદ્ધ અને બુદ્ધિશાળી બનો તો આ કહેવત આજના જમાના પણ એટલી જ સાચી છે.
હા એ તો સાચી વાત છે. અને આજના સમયમાં તો ઊંઘનો સૌથી મોટો આપણે દુશ્મન કહીએ ને તો એ મોબાઈલ ફોન છે. ઘણા લોકો આમ સુવાના થોડા સમય પહેલા પણ સોશિયલ મીડિયા છે કા તો વિડીયો છે અથવા ગેમ્સમાં વ્યસ્ત રહેતા હોય છે. એના કારણે પછી મગજ આપણું પૂરતી રીતે ઊંઘ નથી લઈ શકતું અને રાતે પછી આંખોને લઈને સમસ્યા પણ થતી જોવા મળે છે. એટલે સુવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા મોબાઈલ અને અન્ય જે આપણે ઇલેક્ટ્રિક ઉપકરણો છે એનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ તો આપણે સારી અને પૂરતી ઊંઘ લઈ શકીએ છીએ અને હા અને સારી ઊંઘ માટે આપણે આમ કેટલીક સારી આદતો પણ આમ વિકસાવવી જરૂરી છે દરરોજ એક જ સમયે આપણે સુવાનું અને જાગવાનું રાખવું જોઈએ નિયમિત કસરત કરવી જોઈએ સાંજે હળવો ખોરાક લેવો જોઈએ અને બને તો શાંત વાર્તાવરણમાં શું અને દિવસભર સમયનું યોગ્ય આયોજન કરવું આ નાની નાની આદતો છે એ ઊંઘની ગુણવત્તા માં મોટો ફેરફાર લાવી શકે છે
સાચી વાત છે અને સફળતા માટે માત્ર મહેનત જ નહીં પરંતુ સ્વસ્થ શરીર તંદુરસ્ત મન પણ એટલું જ જરૂરી છે આ બંને જો સરખા પ્રમાણમાં હોય ને બંનેનો આધાર હોય ને તો માણસ ધારીને કરી શકે છે અને હું તો એવું માનું છું કે તમારું મૂળ ખરાબ હોય છે કે તમે કઈ પણ વસ્તુથી પીડાવું છો તો તમારે પૂરતી ઊંઘ તરત જ લઈ લેવી જોઈએ જેથી કરીને તમારા શરીરમાં મેલાટોન નામ ન જે તત્વ છે જે મેન ઊંઘ માટે જવાબદાર છે જેના લીધે તમને ઊંઘ આવે છે જો મહિલા ટોની ઓછું થઈ ગયું હોય તો તમને ઊંઘ ના આવે ડિપ્રેશન જેવું તળાવ જેવું લાગે અને મેલાટોનિન વધી જાય તો તમને માત્ર ને માત્ર ઊંઘ આળસ બેચેની એવું લાગે તો એ આપણી ઊંઘ પર નિર્ભર કરે છે કે એ તમારું મેલાટોનિંગને તમે કેવી રીતે નિયંત્રિત કરો છો જો નિયંત્રિત રહી તો મગજના ન્યુરોનને પણ પૂરતી તાકાત અને આરામ મળે છે કામ કરવા માટે
હા એ તો સાચી વાત છે અને ઘણા લોકો તો આમ સફળતા માટે ઊંઘનો ત્યાગ પણ કરતા હોય છે પણ સાચી સફળતા માટે તો તંદુરસ્ત શરીર અને તાજું મન જ જરૂરી છે જો શરીર જ આપણું સ્વસ્થ નહીં હોય તો પૈસા હોદ્દો અને સફળતાનો આણંદ પણ માણી શકતા નથી તેથી ઊંઘને ક્યારે અવગણવી ના જોઈએ આપડણે
સાચી વાત
હા અને આપણેે એ સમજવું જોઈએ કે ઊંઘની જરૂરિયાત દરેક ઉંમર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે બાળકો અને કિશોરોને સામાન્ય રીતે તે વધુ ઊંઘની જરૂર પડતી હોય છે જ્યારે પુખ્ત વયના લોકો માટે પણ દરરોજ પૂરતી અને ગુણવત્તાય ઊંઘ જરૂરી છે મહત્વનું એ છે કે શરીરને પૂરતો આરામ મળે હા
અને જેટલું આપણે ખોરાક પર ધ્યાન રાખીએ છીએ સુવામાં પણ ધ્યાન રાખેએ એવું નને કે સુવું એટલે ગમે ત્યારે આઠ કલાક પુરાક રી દેવાય એનો પણ એક યોગ્ય સમય હોય જેમ કે રાતના દસ વાગ્યા થી લઈને સવારના છ વાગ્યા સુધી રાતના અગ્યાર થી લઈને સવારના સાત ત વાગ્યાં સુઘી તો એ એક ચોક્કસ સમય છે કે જ્યાં તમને ઊંઘ આવી શકે છે પણ જે ઘણા લોકોની ટીવ હોય કે રાત્રે બે વાગે સુવાય ને સવારે અગિયાર બાર વાગે ઉઠે તો એ વસ્તુ ઊંઘ નથી કારણ કે ઊંઘ માટે તમારે એકદમ પ્રોપર સ્લીપ એટલે કે કેહેવાય ને ડીપ સ્લીપ લેવાની જરૂર છે એ યોગ્ય સમય લેવાની જરૂર છે કારણ કે આપણું શરીર જે છે ગ્રહો સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું જ છે.
હા
તો એ આખું મેનેજમેન્ટ બગડી જાય તમારા બોડીનું. એટલે પહેલાના જમાનામાં કેવું હતું આઠ વાગે સુઈ જતા હતા તો સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્ત માં જાગી જતા તા. તો એ સવારની એનર્જીને ફીલ કરતા તા અને એના લીધે એ લોકો ખાસું જીવ્યા સારી રીતે જીવ્યા વધુ મહેનત કરીને જીવ્યા. પણ આપણા સમયમાં ક્યાંક ને ક્યાંક વેલા ઉઠવાનું જે વલણ છે એ ગાયબ જ થઈ ગયું છે કોઈને વેલા ઉઠવું ગમતું જ નથી. તો એના લીધે આપણા શરીરના ગ્રહો અને આપણું જે સાયકલ છે. એ ડિસ્ટર્બ થઈ છે એમ
હા હા સાચી વાત છે વાંધો નઈ સારું સારું ચલો
મલે
પછી વાત કરીએ આપણે